હલો મારો અવાજ આવે છે?
હા આવે છે.
શું કરતા તા?
કાઈ નહી જસ બેઠી તી.
અચ્છા જમી લીધું?
હા ક્યારનું. તમે?
હા મેં બી જમી લીધું. અત્યારે જમયુ.
અચ્છા આવડું લેટ?
હા કોલેજ થી આવી લેટ આવ્યો વરસાદ હતો ને
અચ્છા.
હા હ કેવું હમણાં વરસાદ નું થઇ ગયું છે બધું.
હા અહિયાં તો બઉ છે. તમારે ત્યાં કેવું છે?
અમારે અયાં બી બહુ જ છે એટલે દિવસ એકવાર જોર થી પડે પછી ના પડે
હા હમણાં બે ત્રણ દિવસ તો નહતો, પણ આજે તો બઉુ જ સવારથી કન્ટિન્યુઅસલી ચાલુ જ. છે.
હા એજ ને અમારી આ ભી એમત સવારથી કન્ટિન્યુ ચાલુ જ છે. બધા આમ પાણી ભરાઈ જાય છે, મજા નથી આવતી.
હા એજ હી એ તો ઠીક છે, પણ આપડે એક મુદબ જોવા જાય તો વરસાદ આપણા માટે તો એટલો સારો
હા એ તો છે ખેડૂતો માટે કેટલો સારો હમણાં વર્ષ
હા એ આ ફેરે તો ખેડૂતો માટે તો કેટલું કઠિન સમય રહ્યું છે. ના આંબા થયા નામ. કાઈ જ થતું જ નથી કોઈ પાક જ નથી થતો. એ વરસાદ પડે તો કપાસ તો થાય.
હા એજ હજી તો કચ્છમાં તો વરસાદ પડ્યો જ નથી. ત્યાં તો વરસાદ ચાલુ નથી. તો એ લોકો પછી બધું કેટલું. વરસાદ લેટ આવે પછી બધા પાક લેટ થાય ને.
હા એજ ને આ હમણાં વાતાવરણ જ એટલું ખરાબ થઈ ગયું છે, કે ક ભક ટાઈમ ટુ ટાઈમ તો થતુ તા જ નથી.
હા એજ ને બધું હવે વરસાદ ના વરસાદ શું કે ચોમાસું કે શિયાળો, ઉનાળો બધો એ પોતાની ઋતુ એકદમ ફરી જ ગઈ છે. કોઈ એકદમ સિઝન ઉપર થતું જ નથી.
હા એજ ને એ વરસાદ જો વધારે પડે તો બી આપણા માટે નુકસાન થાય ને ઓછો પડે તો બી આપણા માટે નુકસાન થાય.
હા એજ. બધું આમ હવે આખું આખું પર્યાવરણ જ આખું બધું ફેરફાર થઈ ગયું છે. ક્યારે શું થાય છે ને કઈ ખબર જ નથી પડતી.
હા એ જ ને ક્યારેક તો એટલી ગરમી થાય છે. ક્યારેક તો એટલી ઠંડી પડે છે ને ક્યારેક તો કેટલો વરસાદ પડે છે. ક્યારેક તો સંઘળો વરસાદ જ નથી પડતો.
અહીને આ વર્ષે તો એટલી બધી ગરમી હતી આખા એકસો ચાલીસ વર્ષ પછી આવડી ગરમી હતી.
હા એજ ને હવે આ બધું ઇફેક્ટ તો કેટલું માનવ શરીર માટે તો બઉુ જ ખરાબ છે આ ગરમી નો ઇફેક્ટ
હા એજ ને ક મીન્સ ઠંડી એટલી આવી જાય કે બહુ જ ઠંડી ને વરસાદ એટલે બઉુ જ વરસાદ કપચ કોઈક જગ્યાએ તો વરસાદ જ નહી.
હા એજ ને જ્યાન નથી એ લોકો ભી બહુ દુઃખી થાય છે ને જ્યાં વધારે પડતો વરસાદ છે એ લોકો પણ બહુ દુઃખી થાય છે.
હા એજ ને ને હમણાં તો કેવું હતું બે ચાર વરસ તો આ ઉનાળો આવે એટલે વરસાદ ને વાવાઝોડું આવી જાય. એટલે બધું આખ પાક ઉપર પાણી ફેરવી જાય.
હા એ જ નહી હમણાં તો કચ્છમાં તો વરસાદ પડતો જ નથી હવે ત્યાં તો કેવું વાતાવરણ હશે ના ખેતી થઈ શકે હમણાં જેમાં વધારે પાણીની જરૂર છે એજ નથી જેમ કે કપાસ જોઈ શકીએ ભૂતડી જોઈ શકીએ પાણી નથી તો એના વગર થશે શું. અગર એ નહી હોય તો આપડે ખાસ
એજ ને હમણાં મુંબઈ માં ભી આ વર્ષે વરસાદ થી પહેલા ખાલી ચાલીસ દિવસનું જ પાણી બચ્યું હતું. એ તો સારું થયું ટાઈમ ઉપર વરસાદ પડ્યો એટલે મુંબઈ પાણી મળ્યું નખો તો. પાણી જ ના મળત મુંબઈ આખું પાણી વગર થઈ જત
હા એજ ને એ તો પાણી વગર તો આપણે ચાલે નહ એના વગર તો આપડું શરીર તો ચાલે જ નહી ને.
હા એ જ ને. આપડ આપડે પર્યાવરણ આવું થઈ ગયું એનું મેન કારણ તો આપણેે જ છીએ. આપડે જ કેટલા બધા ઝાડ કાપી દે છીએ ને કેટલું બધું આપડે પર્યાવરણ ને નુકસાન પહોંચાડે છે.
હા એજ ને હમણાં તો કેટલું ગ્લોબલ વોર્મિંગ તો હોય. એકદમ હાઈ થઈ ગયું છે. નથી કઈ વાયુ બરાબર નથી પ્રદુષણ તો એક તો એકદમ હાઈ લેવલમાં કરી નાખ્યું. જો ત્યાં ત્યાં કચરો ફેકો જ્યાં ત્યાં આમ ગટલ બારે પડી હોય ને આપડે પેલા ઝાડ કાપી નાખી છેએ એના.
એ જ ને. બધા ગામડેને મૂકીને શહેરમાં રહેેવા જાય છે તો શહેર માં વસ્તી વધે એટલે શહેર આજુબાજુ ના જંગલ કાપી ને બિલ્ડીિંગોને બનાવી દે. પછી એ ઝાડવજ ના હોય તો વરસાદ ક્યાંથી આવશે.
હા એ તો તમારી વાત સાચી ને ઉપરથી પેલા તો ગામડા જેવું ક સુખ નહોતું. પણ હવે તો ગામડામાં પણ એવું જ થઈ ગયું છે કે સારું વાતાવરણ તો મળતું જ નથી. પણ હા આપડણે એ કહી શકીએ કે સિટીઝમાં રેતા હોય એના કરતા તો ગામડું તો વધારે સારું છે કેમ કે એ તો ઠંડુ તો હોય સિટીમાં તો કેટલું ઇન્ડસ્ટ્રી નું ધુમાડો બારે આવે એના લીધે તો કેટલી બધી ગરમી વધી જાય છે.
હા એજને ફેક્ટરીને કેટલું બધું વેસ્ટ કરે એક તો ધુવાડો ખરાબ કરે. વાતાવરણ ને પ્રદુષિત કરે ઉપરથી પાણી જે એનામાંથી ખરાબ પાણી નીકળતું હોય. એ મોટી મોટી નદીઓમાં ને તળાવમાં એમ નાખી દે એટલે ઈ પાણી પછી જીવજંતુ પીવે ઘણા બધા ગામડાના માણસો પીવે વાપરે તો કે કેટલું એ લોકો ના શરીર માટે કેટલું હાનિકારક છે આ.
હા ને હમણાં તો મુંબઈમાં વધારે પડ પડતો વરસાદ પડે તો કેટલા બધા ન ઘરમાં પણ પાણી ચલીઓ જાય.
અ એ મુંબઈમાં શું આપડા અહીંયા સુરતમાં કેટલા બધું પાણી વરસાદ પડી ગયો છે. પાણી ઘરમાં ઘુસી ગયા છે ને કેટલું બધું નુકસાન થઈ ગયું છે સુરતમાં તો.
હા એજ ને હવે તો એવું છે વરસાદ આવે તો એ પ્રોબ્લેમ ના આવે તો ભી પ્રોબ્લેમ છે.
હા એજ ને પણ એનું મેઇન કારણ તો આપણેે જ છે આપણેે જ આટલું બધું મીન્સ પ્રદુષિત કરી દીધું હોય આપણેે એસી લગાડીને એને આ ફેક્ટરીઝ ને બધું કેટલી બધી વધી ગઈ આપણું વાતાવરણ એટલું પ્રદુષિત થાય રું
હા એ છે હમણાં આપડે બધું આવડું ભૂગતી છીએ તો આગળ જઈને શું ગેરેંટી છે કે સારું હશે આપણા માટે. જિંદગી તો આગળ જઈ ને તો કેટલી હજી ખરાબ થવાની છે વાતાવરણ ના લીધે.
હા એજ ને દિલ્હી માં તો કેટલી બધી વાતાવરણ ખરાબ થઈ ગયું છે ત્યાંના લોકોને તો કેટલી શ્વાસની તકલીફ ને થાય છે. માણસને મીન્સ આ શ્વાસ ના રોગો એટલા એટલા બધા વધી ગયા ને દિલ્હીમાં તો
હા એટલે શ્વાસ ના પછી શરીર ના જે ચામડું શરીરનું ચામડું હોય. એના માટે બી કેટલા બધા રોગો વધી ગયા છે આજ તો કેટલા મોટા મોટા ફોડલા થાય. છે યુવી રે ના લીધે.
હા એજ ને આ બધું પછી આપણે કઈ કે આ કરી કે તે કરી પણ કરવાનું કરશું પણ પેલા આપણે આપણા પર્યાવરણ ને બચાવી તો બીજું કઈ જ નહી થાય કઈ જ રોગ નહી થાય બધું બરાબર ચાલુ આવશે.
એમ ચાલ્યું આવે તો ચાલે પણ નથી આવતું ને કેટલા તો બધા હવે આપણેે એને કોઈ એક જે નું જાડવુ વાવે પણ એ કેટલા તો કપાય છે એના સામે. એ તો ના ચાલે ને અગર બધા ભેગા થાય ને જો જાળવા વાવાનું ચાલુ કરે તો આપડે એમ કહી શકીએ કે ના હવે પ્રગતિ પ્રગતિ થશે વાતાવરણ માટેની
હા એજ ને ગવર્મેન્ટ ને એવું કઈક સ્કીમ કે કાઇક ચાલુ કરવું જોઈએ કે જાળવા વાવે કે એવા કે જે નવી ફેક્ટરી કે હોય એ લોકો માટે કાઇક એવા રૂલ કાઢવા જોઈએ કે તમને આટલું અ પર્યાવરણ પર્યાવરણ માટે કામ કરવું પડશે કે આટલા જાડવા વાવવા પડશે તો શું હે કે જે પ્રદુષિત કરે છે એના સામે બીજું વાવીને સારું કરીએ હકે એમનુ નુકસાન ની ભરપાઈ કરી દે
હા આપડે એમ કહી શકીએ કે કોઈ નો જન્મ દિવસ હોય તો એને જાડ વાવવું જોઈએ કોઈ સારું કામ કરે તો એને ઝાડ વાવવું જોઈએ કે એને ખરાબ કામ કરે તો એને ઝાડ વાવવું જોઈએ આપડે એમ જોવા જઈએ તો આપણે કેટલા બધા જાડવા વવાઈ જશે આપડે આમ જોવા જઈ તો કોઈ એક પર્સન ત્રણ ચાર વાવે તો બી કરોડો વવાઈ જાય ને
રોજ ના આપણેે આપડે એમ કહી કે આપણે રોજે હર જગા અલગ અલગ જાડ વાવશું આપડે એકલા તો નહી વાવી આપણે આપણા ફ્રેન્ડસ ને કહેશું ઈ એના ફ્રેન્ડસ ને કેહેશે આમ આમ કરીને કેટલા બધા ઝાડો આપણે વાવી શકીએ
હા એજ ને અગર બધા વાવાનું ચાલુ કરે તો કેટલું બધો વાતાવરણમાં ફેરફાર આવી જશે અગર વાતાવરણ માં ફેરફાર આવશે તો આપણા માટે ફેરફાર આવશે કેમ કે વાતાવરણમાં ફેરફાર આવશે તો ખેડૂતો માટે સારું છે તો ખેતી સારી થશે અગર ખેતી સારી થશે તો આપણા માટે સારું છે કેમ કે આપને સારો પોશાક મળશે
હા એ જ ને આ બધું આપડે પર્યાવરણનો સાથ દેેશું તો જ આપડો સાથ આપશે આપડે હમણાં જો એને નુકસાન પહોચાડે તો એ આપને નુકસાન પહોંચાડે છે એના કરતા આપણે થોડુક સમજીને એનો સાથ આપી તો આપણા માટે સારું
હા એમ સાથ આપે તો તો વધારે સારું પણ કોઈ માનવા તૈયાર નથી ને બધા પોતના કામમાં વ્યસ્ત છે બધા એમ કે કોઈને તો ખાવાનું પણ ટાઈમ નથી મળતો એટલા તો બધા વ્યસ્ત છે.
પણ બધા સ્વારથી થઈ ગયા છે પોતાનું જ વિચારે છે એમ નથી વિચારતા કે હમણાં નું વિચારે છે પણ એ લોકોને ભવિષ્ય નું બી વિચારાય. કે હમણાં આપડે કરશું તો ભવિષ્યમાં એ કામ લાગશે.
હા એજ ને એ તો બધા વિચારે તો થાય ને કેમ કે હમણાં તો કેટલા બધા બારે ઓફ ઓફિસમાં કામ કરવા જાય એ તો પોતાના ફેમિલીને પણ ટાઈમ નથી આપી શકતા તો વાતાવરણનું તો શું પણ વિચારશે.
હા એજ કઉ છું બધા સ્વાર્થી થઈ ગયા છે પો બસ પોતનું જ વિચારે છે. પોતના કામથી કામ રાખે છે. પણ એમ નથી જોતા કે આગળ જઈને એ ફ્યુચરમાં શું કરશે ભવિષ્યમાં શું કરશે જો હમણાંથી જ આવો હાલ છે આપડું તો
હા એજ ને સ્વાર્થી એટલે આપડે એમ કહી શકીએ છે કે ઈ એમ કે છે કે અમે અમારા છોકરાઓ માટે કમાય છે પણ તમારા છોકરા ને સારું વાતાવરણ નહીં મળે તો તમે કમાવ્યો શું
હા એજ ને એટલે એ એ બધા પૈસા રીતે જોવે છે કે પૈસાથી મિલકત ભેગી કરેને આમ પણ એ આપણું વાતાવરણ ને પર્યાવરણ સામે તો જોતા જ નથી કે શુદ્ધ પર્યાવરણ ને વા વાતાવરણ નહી હોય તો એ આગળ શું કરશે.
હા એજ ને આપણે એ કહી શકીએ ને તો હવે બધા જો એમ સમજે તો થાય એ નથી સમજતા હવે એનું શું કરવાનું.
હા એજ ને હવે આપડે કેટલા ને સમજાવા જે આ ગવર્મેન્ટ કા કેવા નવા રૂલ્સ ને નીકાળે તો કઈક થાય.
હા આપને એ બધું ઝાડવા વાવાનું તો આપણા ગામડામાં તો શરૂ થઈ ગયું છે કેમ કે મારું જે ગામડું છે એ સાઈડ તો શરૂ થઇ ગયું છે. મારા ગામના લોકોએ બહુ સારું કામ કર્યું છે એને રસ્તામાં સાઈડમાં મોટા મોટા ઝાડ વાવી નાખ્યા છે.
હા એ સારું કેહેવાય તો શું કે ગામે ગામ સ્વસ્થ રહે. ગામમાં મીન્સ વાતાવરણ સ્વસ્થ રહે તો શું એ નિરોગી ગામ બને.
હા એજ ને ઠીક છેલો હું તમારી સાથે પછી વાત કરું મારે બહાર જવાનું છે.
હા હા વાંધો નહી હા બાય.
હા બાય.